હલો.
હલો.
હા અવાજ આવે છે બમ
હા તમને આવે છે.
હા આવે છ.
ટોપિક મેં બોલો કે ત આ બોલો.
તમે તમે બોલો ટોપીક
જો તમને ત્રણ ઈચ્છા પૂરી કરવાની તક મલે તો તમે શું કો સુ માગશો
હમમ ત્રણ ઈચ્છા.
હમ.
તો શરૂઆતમાં ત્રણ ઈચ્છા તો પેલા બી કે ઈચ્છા હતી એમ જે મારા બધા કામ છે એ ઓટોમેશન ઉપર વયા હું નવરો ના હોઉં ને મારા જે કામ છે ને બધા ઓટોમેટ કે હું કવ વિચારું એ પ્રમાણે બીજા લોકો કરે એમ
પેલી ઈચ્છા એવી પછી બીજી ઈચ્છા એવી કે એક કંઈક. જગ્યા કે એમ આંખ જેવી આંખ બંધ કરું એટલે મારે જ્યાં જવું હોય ને ત્યાં હું જઈ શકું એ જગ્યા ડાયરેક્ટ ત્યાં પ્રગટ થઈ જાવ‌.
બિફોર ટ્રાવેલિંગ એટલું બધું નો કરવું પડે. ને ત્રીજી ઈચ્છા તરીકે એક એવો પોતાનો હોઈ સ્વિમિંગ પૂલ કે એમ કેવ હોય એમાં નાયાદ કરું મજા લે મા રાખે
બરાબર છે.
તમારે સુ છે ઇચ્છા?
મારી ઈચ્છા હોય તોતો પેલા તો આખી દુનિયામાં મારે જઈયા બી જવું હોય અહીંયા કશું ટેક્સ કે પછી ગમે તે કશું નહીં ટિકિટ બિકિટ કશું નહીં ડાયરેક મેં જઈ શકું પછી અ બીજું કે આ આખા દુનિયામાં મે ખાવા જવ તો મને કોઈક ચાર્જ ના લે મારી પાસેથી બધું ફ્રી હોય મારી માટે
બરાબર છે હા હજી એક ઇચ્છા બાકી છે.
ત્રીજી ઈચ્છા એવી. કે બધા ભગવાન હાથે મે બેહી શકું દરરોજ જ વાતચીત કરી હકું.
લાઈવ ટુ લાઈવ કન્વર્શન કરી શકો એમ.
હમ્મ.
બરાબર છે. તો શું છે નેક્સ્ટ ટોપીક?
તમારે બોલવાનો નેક્સ્ટ એક મેં બોલીશ એક તમે.
ઓકે બરાબર ચલો તો હમ્મ ટોપિક છે ગ્લોબલ વોર્મિંગ.
ગ્લોબલ વોર્મિંગ. તો હમણાં તો એવું કે ગ્લોબલ વોર્મિંગ થાય એટલે વરસાદ પેલા તો મોડો આવે. મને ખબર નઈ તમે કો.
એજ તો બરાબર જ છે.
બરાબર છે. એટલે એમ એવું હોય કે બધી ઋતુઓ અસંતુલન થઈ જાય અ જે વરસાદ એવું ટાઈમે ના આવે પછી અ . બસ સરી બીજું ટાઈમ ટુ ટાઈમ બધું ના આવે બીજું નહિ ખબર મને.
ઓકેનો. ગ્લોબલ વોર્મિંગ એટલે એ જ કે આપડે વધારે પડતું જે કુદરત છેડખાણી કરી છે એનું કુદરત જે આપણી ઉપર દાજ કાઢ કે કરે છે ને એ પ્રમાણે ગ્લોબલ વોર્મિંગ છે. એટલે શું આપડે નુકસાન શું કર નુકસાન તરીકે આપણે કોઈ ઝાડવા અને આખા જંગલો કેટલા નો. વિસ્તાર વસાવા માટે કાપી નાખીએ છીએ. એ કાપી નાખી છીએ અને પછી ઉપરથી જે જાનવર આવે એ જાનવર બધા મળે છે અને ઉપર કે જે રિસર્ચ એવું કે છે. કે કોઈ આપણે પ્રાણીને આપણેે તો ઓછું છે પ્રાણી મારવાનુ નોન વેજીરયનિયા જે એરિયા ધારોકે ચીન છે. તો ચીનમાં જયારે કોઈ પ્રાણીને કાપે અને એ આપણે એની ફ્રિકવન્સી સાંભળી નથી શકતો પણ ઇ પ્રકાર ચીસ્સો પાડે છે. અને એ ચીસોના કારણે પણ ગ્લોબલ વોર્મિંગ છે ને હીટ થાય છે. એટલે એના કારણે પર્યાવરણ પછી ભૂકંપ છે સુનામી છે.
એટલે ગ્લોબલ વોર્મિંગ એટલે મીન્સ કે તાપમાન જેમ બને એમ વધે છે હમણાં એવું.
નહી નહીં ગ્લો એટ કુદરત જે આપણી સાથે છેડખાની કરે છે ધારો કે વરસાદ વધે. વધુ પડતો પડી જાય અતિવૃષ્ટિ થઈ જાય કોઈક જગ્યાએ સાવ ઓછો દુષ્કળ પડે છે. પછી. સુનામી આવે છે ભૂકંપ આવે છે પર્યાવરણ નું અસંતુલન છે ને ગ્લોબલ વોર્મિંગ કેવાય વોર્મિંગ.
બરાબર છે એટલે પર પર્યાવરણમાં સંતુલન થઈ જાય તેને કહેવાય.
હમ્મ અસંતુલન થઈ જાયને.
હા.
અને ચીન ને જાપાન મળે જ તે મોસ્ટ ઓફ આવું છે ભૂકંપ છે, સુનામી છે, વાવાઝોડા છે એનું પ્રમાણ એટલે જ વધારે મળે છે જોવા મળે છે રિસર્ચ એવું કે છે. કેં જાનવરો વધારે કપાય છે અને જાનવરના જે આ જે ચીસો કે જે એનું કરુણ વા કરુણ ના ભાવ કેવાય કે એને દુઃખદ એને નાખે છે.
હમ્મ.
એના ટેસ્ટ માટે એ આપણે ફ્રિકવન્સી સાંભળી શકતા પણ કુદરત એ સ્ટોર થઈ છે ને એના લીધે અહીં બધું પ્રમાણ વધારે જોવા મળે છે ઇન્ડિયા કરતા
હા તો બીજો ટોપિક છે જો એક દિવસ અદૃશ્ય થઈ જાવ તો શું કરશો?
એકું પિક્ચર હતું મિસ્ટર ઇન્ડિયા કેવું કઈક કરીને કદાચ.
એવું મને નહી ખબર.
એક અ અનિલ કપૂર કે ક હીરો છે એમાં મેં જોયું જોરદાર પિક્ચર છે ત્યારે મે એક આવું આ સેમ ટુ સેમ મારા હા માં એક ઘડિયાળ હોય ને દબાવ્યું તો ઘડિયાળ ઈન વીઝિબલ થઈ જાવ. અને પછી એમ જોવાની મજા આવે બધી જગ્યાએ કેમ તને પાય હોય ચોર હોય એ રીતે
હમ્મ મેં તેવું ડોળી મોનમાં જોયું તું હવે. એવું ગેજેટ આવે છે ને બધી કે એવી ક્રીમ આવે છે લગાવી દઈએ એટલે આપડે એમ ઇનવિઝિબલ થઇ જઈએ. જઈ શકાય જ્યાં જવું હોય ત્યાં પછી કોઈ આપડી વાતો કર તા હોય તો સાંભળી શકાય.
પંચાયત કરી શકાય.
એટલે આપણને ખબર ના હોય પણ એ લોકોને ખબર ના હોય પણ આપણને ખબર પડે કે આપ લોકો આપડી વિશે આવી વાતો કરે છે. તેવું કરે છે એમ.
બરાબર છે આમ.
બીજું તો નઈ ખબર મને.
એવું છે એક જગ્યાએ તમે સુપર થીથન પિકચર જોયું હે તમે?
કયું કયું?
સુપર થર્ટીન.
નહીં જોયું.
સુપરી થર્ટીન નથ જોયું રીતીક રોશન નું છે ઈ?
નહીં જોયુ, એમ બોલીવૂડ મૂવી નહીં જોતી બહુ વળ.
એટલે એ જૂનું પિક્ચર છે એટલે એમાં આવો એક કન્સેપ્ટ આવે છે એમાં ફિઝિક્સ નો સાયન્સ જે સાયન્સમાં આવે છે કે આપડે કેમ ચોરસ મોલમા ને એમાં ખબર ચેન્જિંગ રૂમ આવે? ચેન્જંગ રૂમ જેવું ચોરસ આખું બોક્સ બનાવે કે આગળ એક કાચ હોય અને સેમત પાછળ એક કાચ હોયને આપે ઓચો ઓ ઊભા હોય. તો આપડે વચ્ચેભોય ને તો બાર થી તમે જો ને તો બાર નો દેખાય આપણે નો દેખાય. પાછાને જે વસ્તુ હોય ને ડાયરેક દેખે આપણને ઈનવિઝિબલ કરી દે. આવું સ્ટ્રકચરમીર નું સ્ટ્રક્ચર ક્રિએટ થાય છે. ઈ પિક્ચર માં એવું હોય માં દેખાડે છે એ રીતે.
બરાબર.
કયો ટોપિક કે મારો વારો છે?
જો આખી જિંદગી એક જ વાગે ખાવ ખાવી પડે તો તમે શું પસંદ કરશો?
આખી જિંદગી એક જ વાનગી ખાવી પડે તો તમે કે તમે વધારે વિચારવ છો મા બા મને મારી કરતા.
એવું તો મારું ફેવરેટ શાક છે ગુવારસિંગ નું શાક. મને આખી જિંદગી આપો તોય હું ખઈ શકું. એવી તો બધી બહુ બવ વાનગીઓ છે પણ એક એવું છે એવું. જેમપુર આપડે ખાઈએ દું તો પછી વેલું જતું રેવા ઉપર. એટલે થોડુંક પૌષ્ટિક આહાર.
બરાબર છે. બહુ સારો વિચાર છે એતો. એલે યાદ ગમે કોક ગમે ઈ ક્યાંક શાક રોટલી ઈ પ્રમાણે ચૂઝ કરીને આપણે લઈ શકાય. કોઈ એક કામ આવે ઈજ આવે દાલ ફ્રાઈડને જીરા રાઈશ આમ તો પૌષ્ટિક ખોરાક કેવાય કેમ કે ભાત તરીકે કાર્બોહાઈડ્રેટ મળી રહે અને દાળ એટલે પ્રોટીન મળી રે એટલે આ તમારે આખી જિંદગી ખાવું હોય તો આમ સાયન્સની રીતે વિચારી પ્રેક્ટિકલ પણ કઈ હવે ને બધી રીતે કેવાય.
હમ શું તમને ક્યારેક કોઈ અજીબ ઘટના જોઈ છે?
અજીબ ઘટના?
હમ
અજીબ ઘટના હા એટલે એકવાર મને યાદ છે કે હું થોડુંક આમ ધાર્મિક તરફ જાય છે.
હમ
પન પેલા તમે એકવાર વાતચીત કર લો તમારું કન્વર્ઝન ઓછું પછે હું લાંબે થીને તમને વાતચીત કરું.
મેં તો જોઈ નહી પન મારા પપ્પાનો અનુભવ એવો હતો એ જયારે બહુ તો કે કોલેજમાં હતા ને તો આવી રીતે એ ટાઈમે ગામમાં જતા હતા તો મીન્સ કે કેવું સ્ટેશન પર જવાનું હોય સવારેે પાંચ વાગે. તો એમના ફ્રેન્ડ આવતા તા માનાકાકા કરીને તો સવાર સવાર જતાતા એમ તેમને એવું કે એ અંકલ પાછળને પાછળ જ આવે છે. એટલે એમને એવું અનુવત થતો તો કે કોઈ મારી પાછળ આવે છે. તો એમને એવું લાગ્યું કે એમના ફ્રેન્ડ આવે છે. તો જતા જતા રયા જતાતા પછી પહોંચી ગયા ત્યાં તો પછી એમ કે રસ્તાની વાટ કરતા કરતા જ જતા પણ એ કસે આન્સર નતા આપતા તો પો ત્યાં ગઈને પછી બોલ્યા કે હું કાનમાં વાત કરું છું તમે બોલતા કેમ નહી કશું એમ તેમ. તો પછી પાછળ ફરીને જોયું ને તો ત્યાં કોઈ જ નતું. એટલે એવું પપ્પા હાથે થયું તું.
બરાબર છે એટલે એવી ફિલિંગ આવે છે કે પાછળ કોક એના મિત્ર છે પણ એક્ચ્યુલમાં નતા કોય.
હા એવું એવું થતું તું. પછી એક બીજી તમે બોલો છો કે હું બોલું હવે. તે મીન્સ કે બીજી ઓ મારા મમ્મીને એવી છે. કે અ એમના ત્યાં પિયરમાં એવું હતું કે એક અ શું કેવાય મિડલમાં એક ઘર હતું. કે આ અ એ ઘરમાં થર કે સેકન્ડમાં એક રૂમ હતો એમ બહુ જ ડાર્ક રૂમ હતો. તો ત્યાં એક આ ડોસીમાં કે ને તો એમના વડના વર દાદીમાં ત્યાં હતા. તો એકવાર એક શાકભાજી વારા ઘરે આયાતા તો એક તે દાદી આયા. ને પછી લઈ પણ લીધું શાકભાજી આવું. તેવું ને પછી એમને હું કીધું કે હું પૈસા લઈને આવું શાકજી ભ શાકભાજી વાળાભાઈ ને એવું કીધું તો પછી એ પૈસા લેવા અંદર ગયા તો પછી આયા જ ના. તેમની જે વહુ આયાને તે બહાર આયા ને પછી પેલા શાકભાજી વાળાને પૂછે કે તમે કેમ અ ક્યારના એ ઉભા છો તો એવું કે છે કે એક ડોસીમાં આયાતા ને તો એમાં શાકભાજી લઈએ તો પૈસા લેવા ગયા છે અંદર તો પેલા કે કે અહીંયા તો કોઈ ડોસીમાં રેતા જ નહી. તો પછી કે કે ના હમણાં આયાતા એમ તેમ. પછી અંદર ગયાને પછી દેખાડે આ આ બાનો ફોટો કે આ આયાતા. તો પેલા શાકભાજી વાળા કે હા પછી એમને તં ત્યારે ચક્કર આવી ગયા હતા અનેને તાવ ચડી ગયો હતો એું છે તું.
બરાબર છે.
એટલે આવું બધું જોઈ લેતી તો મને ખબર પડે ને મમ્મી કેતાતા કે એમ એ રૂમમાં એવું ફિલિંગ એવી આવે જ છે નેગેટિવ ફિલિંગ કે ત્યાં જઈએને તો એવું થાય.
બરાબર છે તો કાંઈક નેગેટિવ ઉર્જાને એ હોય છે ત્યાં.
હમ હમ
હવે હું મારી વાત કરું તો અમારે એવું છે મારા પપ્પાને આખું ગ્રુપ છે મારા પપ્પાને એને થોડુંક ધાર્મિક રીતે સ્વરૂપ વધારે માતાજીએ જવાનું નહીં તો દર જે આઠમાં આવે ને આપણે ગુજરાત મહિનામાં ત આઠમ એવું છે કે એક મહાકાળીમાન મંદિર છે અમારે થડું કંથી પંદર વસ કિલોમીટર આજુબાજુ તો અમે ગ્રુપમાં પાં જણા જતા હતા હું મારૂ રીતે પાંચક હતા તો દર વખતે પપ્પાની વાચ હું અત્યારે પેલી વાર હતો મંદિરે કે દર વખતે કઈક ને કક નવી અનુભૂતિ થાય છે.
હમ.
એટલે આજ વખતે કક જાશો ને કઈકને કઈક માતાજી આપણને પ્રમાણ આપશે. અને જે નહીં જોયું હોય ને એવું સામાન્ય વસ્તુ નહી હોય એવી વસ્તુ હોય છે. અને જે માતાજી નું મંદિર છે નેઝેટ પાછળ. અને માતાજીની જેમ કેમ મૂર્તિઓની એેક સામેની બાજુ તળાવ છે આખું ગામ નું તળાવ છે. અમે જયારે પોહોચ્યા ને તો. વાતચીત જેવી મા ગાડી એમ જ છે કે અનુભૂતિ એવી રીતે થઈ કે જ્યાં તમે ધાર્યું ને એવું મંદિર માં તમારા પગ ડૂબી જાય ને એટલે એટલૂ પાણી હતું. મંદિરમાં પાણી બાકી એ બીચાર બાજુ કા સ્લેબ હતું ઈટ બીટ બઘુ અંદર ક પાણી આવે એવું ન હતું તળાવું ભરાઈ ગયું હતું વરસાદના કારણે તો એની અંદર પાણી આવી ગય હતું. અને બીજી વાત એવું કે જ્યાં ક્યાંય પાણી આવે એવી જગ્યા નથી. તોય એની અંદર એક માછલી હતી એક માછલી અંદર તરતી હતી. બીજું પ્રમાણે અને ત્રીજું પ્રમાણે કે પછી એક દુર્ગા સપ્તી બૂક આવે છે માતાજી ની
હમ.
બહુ વધારે ધાર્મિક મહિજાય છે અને ઈ જયારે પપ્પા એને વાંચવાનું ચરૂુ કરી ને એટલે ત્યારે ત્રીજું પ્રમાણ એવું વાત તા વાતા પપ્પના પગ પથી પાછળથી નાગનોો એક કણો હાલતો હાલતો ઠેઠ માતાજીના મંદિર ની મંદિર પાસે છે ને ત્યાં જ ને બેસી ગયો મા નાગનુંું બધું જેવું આવે ને એ રતનું. એટ થોઙુક એવું લાગે ક્યાંક ને ક્યાંક આપડે કઈક આસ્થા હોય પૂજા કર તા હોય તો ક્યાંકને કંક પોઝિટિવ એનર્જી આપણી સાથે હાજર હોય એવું લાગે આપણને.
હમ. એવું તો થય અરે પણ એું બા હાથે થયતું એટલે કે બહુ વર્ષ પેલા મીન્સ કેમ કેહેવાય મારા સગા પાસે ને તેમની જોડે એવખ્યું હતું. એટલે વર્ષો ના વર્ષો પેલા ખબર નહિ. અમારા દાદા ના દાદા લોકો કેવું અંબાજી થી માતાજી લઈને આવે પછી એવું કઈક હોય કે પાછળ ફડી ને જોવાય ના તેવી સ્થાપના કરાયેલી છે અમારે એક ઘરમાં એવું છે તો ત્યાં છે ને તે અમારે જે પેલા કામ કરવા વાળા બધા આવે ને જે મજૂર ને એ બધા હોય. જો ઘરમાં કામ કરતા હોય તો તેમને છે એમ તે રીતે ચોરી કરી ગયા હતા એમ દસ રૂપ દસ હગયાર રૂપિયા ચોરી કરી ગયા હતા તો જેમના ચોરી કરી ગયા હતા ને. તો તને એમને દેખાવાનું જ બંધ થઈ ગયું હતું. તો પછી આવી રીના બધાને ખબર પડી બાને એમને. ને એમ બા ને તો ખબર પયડી કે એથી પૈસા ગયા છે એમ તો. પછી એમને પૂછો એમ મજુને કે તમે એમ ચોરી બોરી કે ક શું કર્યું છે એવું તેવું એટલે હ